હલો, જય શ્રી કૃષ્ણબેન.
હું પણ મજામાં છું. તમે કેમ છો?
મજામાં છું.
અ આજ આપણે ને ઓનલાઈન સારું કે ઓફલાઈન સારું?
અને સારા. બને સારા છે. એ આપના સમય સુવિધા અને જરૂરત પર નિર્ભર કરે છે.
ઓનલાઈન લર્નિંગનો સબથી મોટો ફાયદો એ છે કે ઘર બેઠા પઢાય. ટ્રેવલ નથી. સમયનું બચત થઈ, દુનિયાના સબસે સારા ટીચરનો કોર્સ મળે છે.
આ વાત તો તમારી સાચી છે. ઓફલાઈન નો ફાયદો શું? ઓફલાઈન નો ફાયદો છે, સીધો ટ
છો દોસ્ત, સાથ, ડિસ્કશન, એ જે લેબ પ્રેક્ટિકલ આસાન થયો.
હા, ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ વધુ કે વધુ હોય છે.
હા, ઓનલાઈનમાં ડિસ્ટ્રેક્શન વધુ હશો, એ જ મોબાઈલ નોટિફિકેશન્સ. સેલ્ફ ડિસિપ્લિન જરૂરી જ થયો. એ, ઓફલાઈનમાં ખર્ચ વધુ
હા. ફી, યુનિફોર્મ, ટેબલ, કિતાબ. ઓનલાઈન માં ડેટા અને લેપ. તો જે જોઈએ ગામમાં બચ્ચા માટે. બહુ સારું છે, ઓનલાઈન થી ગામમાં પણ આઈઆઈટી નો કોર્સ મળે, પણ ઇન્ટરનેટ અને બીજલીની સમસ્યા. હવે પ્રેક્ટિકલ સબ્જેક્ટ કેવી હતી?
સાયન્સ, ડોક્ટર, એન્જિનિયર માટે લેબ જરૂરી. એ માટે ઓફલાઈન બેસ્ટ છે. ઓ, ડાઇટ ક્લ ક્લિયરિંગ શું છે?
ઓફલાઈનમાં તુરંત હાથ ઓછો કરો. ઓફલાઈનમાં છેટ અને રિકર્ડિંગ બાર બાર દેખો, સ્વાસ્થ્ય પર અસર. ઓનલાઈનમાં સ્ક્રીન ટાઈમ વધુ, આંખ અને પીઠ નો દુખાવો. ઓફલાઈનમાં ખેલકૂદ તો સબ સારો રસ્તો કોણ છો? હાઈબ્રિંગ લર્નિંગ ત્યારે. ત્યારે ઓનલાઈન પ્રેક્ટિકલ અને ટેસ્ટ ઓફલાઈન. ચલો આપને. પ્લાન બનાવીએ, હર હફ્તામાં ચાર દિન.
હા, સારું થયું. હપ્તામાં ચાર દિનનું ઓનલાઈન. કોર્સ કરી શક્યું, દો દિન લાઈબ્રેરીનું કોરી કોચિંગ કરી શક્યું. પર હવે કન્ફ્યુઝન દૂર થયો. પડે ક્યાંથી નહીં, કેવી રીતે કરીએ જરૂરી છે? એ જે બાત કરા તો જગાની ઓન ઓનલાઈન લર્નિંગ કહી કરની યા સ્કૂલ કોલેજ જાણું જાણું પડે એ જે સમય ખર્ચા સબનું કામ કરી શક્યું ઓર અ કોવિડમાં આપનું શુંમ શીખ્યા
કોવિડમાં ઓનલાઈન લર્નિંગ જિંદગી બચાવી પણ આને શીખ શીખવામાં બધાને તકલીફ પણ થઈ શિક્ષકને કેવી તકલીફ ઓ કેવી તકલીફ થઈ ગઈ હતી ઘણા
આવ આવડતી હતી ઝૂમ ગૂગલ ક્લાસરૂમ શીખવા પડ્યા શીખવા પડશે વિધા ઓર વિદ્યાર્થીને શું સમસ્યા થઈ
ઇન્ટરનેટ મોબાાઈલ બિજલી ગરીબ બચ્ચા પડાઈથી દૂર ર ગયા ઓનલાઈન એક્ઝામ કેવો હોય છે
સુવિધા છે પણ ચીટિંગ નોડર ઈસ લીયે પ્રોસ્ટર્ડ ટેસ્ટ ઓપન બુક ટેસ્ટ આપ્યા ઓફલાઈન નો શું ફાયદો
સીધી નિગરાની તનાવ ક હાથી લીખવા થી યાદ વધુ રહે છે લાઈબ્રેરી બીના લઇબ્રેરીમાં ઓનલાઈનમાં ઇ લાઇબ્રેરી પીડીએફ એનડી એલ ચોબીસ ઇન્ટુ સીતા સાત ક બ મળે છે ઓનલાઈનમાં શાંતિ અને માહોલ મળે છે ખેલકૂદ અને એક્સ્ટ્રા એક્ટિવિટી મળે છે ઓફલાઈનમાં સ્પોસ્ટ સ્પોર્ટ્સ ડિબેટ સાંસ્કૃતિક કાર્યક્રમ ઓનલાઈનમાં વર્ચ્યુઅલ ક્વીઝ કોડિંગ હેકાથોસ ફીસમાં ફરક પણ થાય છે
એકદમ સાચી વાત થઈ ફીસમાં ફરક તો ઘણો થાય છે ઓનલાઈન કોર્સ પાંચસો રૂપિયામાં મળી લેશે ઓર ઓફલાઈન કોર્સ તો પચાસ હજાર નો એક લાખ ઓર એને જ નીટ એને જ જઈ ર કોચિંગ પર અ દેઢ દેડ દેડ દેડ લાખ થાય છે પણ બ્રાન્ડ અને સર્ટિફિકેટ માટે ઓ ઓફલાઈન વધું
હા માતા પિતા નો રોલ શું છે
ઓનલાઈનમાં માતા પિતાને બધુ ધ્યાન આપવું પડે ઓફલાઈનમાં સ્કૂલ જે સંભાલે છે
હા સ્કૂલ બચ્ચા માટે કેવું સારું
ઓનલાઈનમાં આપની ગતિથી શીખો ઓફલાઈનમાં સ્પેશિયલ ટીચરની મદદ કરું છું એ જે ઓફલાઈન કોલેજમાં કંપની આવે છે ઓર ઓનલાઈનમાં લિંકડ ઇન વર્ચુઅલ જોબ કરે ઓનલાઈન એપ જૈસે ભાષા શીખવા માટે ડોલિંગો હેલો ઇંગ્લિશ સ્પીકિંગ ઓર ઓફલાઈનમાં ગ્રુપ પ્રેક્ટિસ કરી શકો ઓર સમય પ્રબંધન કેવો જરૂરી છે
ઓનલાઈનમાં સબસે જરૂરી ખૂબ ટાઈમ ટેબલ બનાવવો નહી તો પડાઈ છૂટશે મોટિવેશન કેવી રીતે રાખીએ કે લક્ષ્ય દીખો દોસ્ત સા સ્ટડી ગ્રુપ બનાવો છોટે છોટે ઇનામ આપો કીન સ્કીન થકાનથી બચવા
એકદમ સાચું થયું બીસ બીસ બીસ નો રૂલ આપો એ છે ઘર હર બીસ મિનિટમાં બીસ સેકન્ડ સુધી બીસ ફીટ દૂર રખો એ જે નો ઓર એટી ટ્વેન્ટી ર રૂલ છે ઓર આપો જે એટી પસેન્ટ કોર્સની અ બીસ પરસેન્ટ કોર્સ અ વીસ પર્સેન્ટ કોર્સનૉ એટી પર્સેન્ટ જો આવે ઓ નોટસ કેવી રીતે બનાવો નોટસ કેવી રીતે બનાવે
ઓનલાઈનમાં ડિજીિટલ નોટસને નેશન વન નોટ ઓફલાઈનમાં હાથ લિખો યાદર યાદ વધુ રહે ગ્રુપ પ્રોજેક્ટમાં ઓનલાઈન ગ્રુપ ડોગ્સ કનવા ઓફલાઈન લાઈબ્રેરીમાં બેઠીને કામ કરીશું. ભવિષ્યનું એજ્યુકેશન કેવું ઓશે
હાઈબ્રિડ પ્લસ એ. આઈ. લર્નિંગ આપને કમજોર ટોપિક બતાય વિધાર્થી લેબ કરાવે છે સ્વયં દીક્ષા પી. એમ. મી. વિદ્યા દોસો ટીવી ચેનલ ડિજિટલ કાર એજ્યુકેશન ઓ જો એ ચલો એક હપ્તાનો પ્લેન બનાવી શકીએ.
હા સોમ મંગલ ઓનલાઇન થીયોરી બુધ લેબ ગુરુ શુક્ર ગ્રુપ ઇસ ગ્રુપ ડિસ્કશન શની ટેસ્ટ ત્યાં ધન્યવાદ હવે રાસ્તો સાફ છે માધ્યમ કોઈ પણ હો મહેનત આપણે હોવી જોઈએ શીખવા કભી બંધ નહીં હોતો.
એકદમ સાચી વાત થઈ ઓન ઓનલાઈન હાઈબ્રિડ દેખો નોટસ બનાવો. અ લાઇબ ના ત્રીજા દિન લાઇબ્રેરી જાઓ ચોથા દિન ગ્રુપ સ્ટડી કરો એને પ્રેક્ટિકલ લેબ પ્રોજેક્ટ બનાવીશો ખુદ નો ટેસ્ટ આપો લી પીયોપી હપ્તાનો પ્લેન બનાવીશો.
હા ઉદયપુરમાં બચ્ચા માટે કેવું બેસ્ટ છે.
ઉદયપુરમાં ઇન્ટરનેટ ઠીક છે પર લોડ શેડિંગ આવે છે ઇસલે હાઈબ્રિડ સબસે સારું સ્કૂલ જાવો. પર ઘર બેઠા રિવિઝન ત ઓનલાઈન સબસે બેસ્ટ આપે છે.
હા પ્રાઈવેટ ઈસ્કૂલ અને સરકારી ઈસ્કૂલમાં ફરક છે. પ્રાઈવેટમાં ઈસ્માર્ટ ક્લાસ ટેબ્લેટ સરકારીમાં દીક્ષાએ પી. એમ. ઈ વિદ્યા ટીવી બનેમાં ઓનલાઈન સુવિધા વધી છે. કોચિંગ ક્લાસમાં ઓફલાઈનમાં ડાઉટ તુરંત ઓફ ઓનલાઈન કોચિંગમાં વડે ટીચર કમ ફીસ કઈ બચ્ચા બંને જોઈન કરે છે કમ્પનીટીટી એક્ઝામ એન નીટ જી માટે.
એકદમ સાચું થયું બેન બે ઓફલાઈન પ્લસ ટેટસ સીરીઝ ઓનલાઈન રિકોર્ડિંગ થી રિવિઝન આશાન થાય છે એ જે કોડિંગ સ્કીલ બેઝ કોર કોર્સ જૈસે કોડિંગ ડિઝાઇન વિડીયો એડિટિંગ એને ઓનલાઈન બેસ્ટ ટુલ પર ઘર ઘર બેઠીને શીખ્યો.
હ આ બેન તમારી સાચી વાત છે એના માટે ઓફલાઈન ગ્રુપ સ્ટેજ ગ્રુપ ટીચર એને ફીડબેક જરૂરી છે દિવ્યાંગ વિદ્યાર્થી માટે ઓનલાઈનમાં ઘર બેઠા એક્સેસ સ્ક્રીન રીડર સાઇન લેંગ્વેજ વિડીયો ઓફલાઈન માં ઈસ્પેશિયલ સ્કૂલ ટીચર ટ્રેનિંગ કેવી કેવી હોવી છે એસસન્સ સરકાર નિષ્ઠા કોર્સ કરાવે છે ટીચર પણ ઓનલાઈન દૂર શીખે છે.
એકદમ સાચી વાત થઈ અ પેરેન્ટ્સ નું શી શિકાયત હોય છે કે ઓનલાઈનમાં બ ગેમ શેલે છે ઓન ઓફલાઈનમાં ટ્રેવલ અને ખર્ચ વધુ એઝ પેરેન્ટ પેરેન્ટલ કંટ્રોલ એપ ફિક્સ ટાઈમ ટેબલ હપ્તામાં એક બર પ્રોગ્રામ રિ કોટ ઓ જો સાયબર સુરક્ષા બચ્ચા માટે
સુરક્ષિત એપ જે યુઝ કરો અણજાણ લિંક પર ક્લિક ન કરો. પાસવર્ડ સ્ટ્રોંગ રાખો માનસિક શાસ ઓનલાઈનમાં અકેલા પણ આવે ઇલી દોસ દોસ્તો સાત કલ હફતામાં એક દિન ઓફલાઈન મિલજો. મૂલ્યાંકન કેવું-કેવું જો કેવું હોવું જોઈએ?
પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન પોર્ટફોલિયો પણ જીવો એજ એ ભવિષ્યમાં વ્યાર ક્લાસરૂમ વ્યાર ચશ્મા પહેરીને મંગલ ઘર સાયન્સ ક્લાસ અભીગ પણ પાંચ સાલમાં સસ્તું થશે એઆઈ ટીચર આવશે.
હા એ આઈ ડાઉટ ક્લિયર કરશે, પેપરેક કરશે પણ ઇન્સાન ટીચર ની જગ નહી લે શકે. ગામના સ્કૂલ માટે સલાહ એક કમ્પ્યુટર લેબ, સોલર પાવર ઓફ લઈન કન્ટેન્ટ ડાઉનલોડ કરી રાખેને, કોલેજમાં રિસર્ચ ઓનલાઈનમાં દુનિયાની જંદલ ફી ઓફલાઈન મતલબ અને ગાઈડ બને.
એ જે એ સાચું થયું ચલો આપણા કોલેજ માટે પ્લાન બનાવ્યું. સાત પર્સેન્ટ ક્લાસ ઓ ચાલીસ પસેન્ટ ઓનલાઈન, ચલો ફરી ફરીએ વાત કરીશું. અ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.